હલો.
હલો.
હા, કમપ્લેટ શે?
હોવ.
હા, એરા તો મારા તોમ તો કોલ જવા ના લાગે હે.
ખબર નહીં એક વાળું નહી ગણાયું.
હવ.
આમ ખાલી એક જ પેલું પિસ્તાલીસ મિનિટ વાળું એકલું ગણાય.
હમ. આ માર છે ને કેટલા થાય ખબર અગયાર કોલ ના બાર આ તેરમ પાચ કોલમાં વાત થઈ. બધા આમ આઈ ગયા. હે ગણાઈ ગયા આજની થઈ ને. હાલ તો
એ પાછા પેલી કરવા પડે ને એની ગણાય.
હું ખબર ગણાય કોણ નહી ગણાય.
એઈ નહી ગણાય આમાં પાસઠ.
હમ મારા બ બાર ટાસ આ બારમો કોલ ના તેરમો ચાલી રહ્યા.
કેટલા ટાકસ કરવાના?
એમ ત્રીસ ટોટલ કરવાના કોલ.
ત્રીસ?
હા, તારા કેટલા થયા?
હા, તો બધા એની ઉપયોગ કર મે નહી દેખ્યું.
મેં કાલનો પહેલા ફોન કરીંયો આજ.
મેં નહી દેખ્યું મારા કેટલા થયા હે.
એવું.
હા.
મારે તો બાર આ તેર થયા પણ શું કરવાનું. બધા કેટલા છ કે સાત જ ફોન ઉપાડે વાત કરી છે.
હે રાહુલભાઈ તો કે તેલા મગ
હા.
હમ.
મેફ. મન એમ કે હું જ પાણી પીવાઈ રહ્યો મેં ફોન કરી તેમાં.
તે તમે કોલેજમાં છુટી ને પાસ કર્યા હોય ને એટલે પાણી પીવાડતા હોય.
હા, હા આજ કોલેજ આજ તું કોલેજ
હોવ.
હમ, હું કરાયું આજ?
કઈ નહી આજ એમે તો આજથી એક લેક્ચર ફ્રી હતો કાલ જો કાલ પણ એક લેક્ચર ફ્રી હતો.
સંસ્કૃત વાળો.
હલો.
હા. પેલા સર વિનય સર નતા આયા સંગાડા સર થી પેલા ટીવાય વાળા ભણવા નાઈ ગયેલા.
હમ.
હા.
હ તમારે દ પડીતે હોય એટલે નહી ભાઈ
સાઈસ.
એ ડોબી.
હે.
હમ. હા એટલે ન્યાય પાછી. અને કે બળું થઈ ગયલ એ
દુખતા આવડે.
મને નહી આવડે. પણ જાગૃત પડે નની આડતી હોય.
હા બળી વણા દીદી.
હા પણ હું હું પાયડ લવાયનો તારિ પાશે.
ઓહો.
હમ ફાયનાલી ઘેરદતામ છે. હછા હા એટલે નનીવાયય જ હમ બીજુ.
કઈ નહી મનતાજું પેલ્યો કઈ
હમ.
બસ આની બાત કેટલા પૂરા કરવાના.
આ વાજ ઉ વાર કેટલા સત્તર બાકી રહે.
ને પૈસા ક્યારે આવે.
હું ખબર મહિનામાં બે વાર આવે કે કારે આવે ખબર નહી.
મહિનામાં બે વાર પેલા તો બે રૂપિયા ના કહે હે ને.
હા એ ઓપ્શન આવી જાય.
હે કે.
યાર.
બેંકની છોપરીઓ ઝેરોક્ષ તો માંગે કે એમ નંબર
નંબર જ માગા પીઆઈ તો યુપીઆઈ મગ દે ન હું. હ ઓ્શન ઉપર આલી સાત્યારે દઈ હું.
દેખએ પણ આપડ કે માર કઈ ચાલે.
હા તો ખાતા નબર નાખયા નહી. ખાધ દીધા કોમ દેવાના જે ચાલતો હોય.
આમ મારા પપ્પા ને ચાલે.
ના કાઢ દવાના બે જ ખબર પડી જાય.
હા.
છૂટ
હું તો ગરમ દિવસષ મનાઈ જાય.
કઈ કઈ હોસ્ટલમાં દ દાહોજ.
હા તાર.
હો તયાવાની.
હા હા હું કોલેજ નહી આવતી હું તઈ જાય.
કઈ.
સાપરી.
અહી શું કરવા.
સીવણના કોસ પૂરા કરવા જઈ.
શિવવાઅણ ના.
હ.
કેવ મારે ઘરે યા હો કસી કાઢ દેતાને પુ કમ્પ્લીટ હા.
હમ્મ. .
કેટલા મહિના કર.
એકાણું દિવસ શીખણ એટલે ત્રણ મહિના એમાંથી અહી એક જ મહિનો દાહોશી કાળે બહાર જવું પડે. અમદાવાદ લી જાય ક સુરત
કેટલા ભરવાના હતીમાં.
ફ્રી.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
ફ્રીમાં
હમ્મ ત્રણ મહિના જોવા.
તણ એ પછીમાં કરવાનું?
કઈ ત્રણ મહિના ટ્રેનિંગ આલે. અને ત્રણ મહિના જોબ પર.
પછી પોતાનું.
હમ્મ પગાર હાથે.
હા દોસ લે
હ છોકરાઓ નથી અહી કરાવે એધી ફ્રી માં
હમ્મ એમાં હ કરે.
છોકરાઓને તો એમ બધું નને સૂર્ય ઉર્જાર બધું આવે
હમ્મ.
એ બધું કરાવે કોમ્પ્યુટર નું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
કઈ છોકરા એમ ચાલુ થાય તેીમાંકુ છે
હમ્મ.
્યા ભર દવાનું ત ટ્રેનિંગ પશે ને કરવાનું એ તો પૈસા જ મળે જો પરર જાય ત.
હા એ મળવાલા અને કોલેજ નને એક્ઝામ નવ
હ આાલવા દે અસાઇનમેન્ટ હતી હાલ કંઈક કામ હોય તો હતી રજા લઈનેવા દે.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
પણ ઘેર ના હતું વાત કરીને .
હમ્મ ન તો કેટ લેવી પડે.
હ.
હમ્મ હ તજી કોલેજમાં જ છે વાંધા નહી હજી.
હા.
હમ્મ.
હ એ તો કરે તો પણ ચાલે કોલેજ હતું. પણ હોસ્ટેલમાં ફરજીયાત રહેવાનું જેટલાન ટ્રેનિંગ આવે ને એટલા દન.
એવું.
હ.
કેટલો ટાઈમ આવે. હમ્મ દિવસમાં કેટલો ટાઈમ લઈ.
નવતી પાંચ
ઓહ ના કો દિવસ ગણલે.
આમ ખાવું પીવું બધું થું એટલે
કાલે
હમ તો થટલે સેટી બસ જાણમળે નહી
હમ
એટલે હોસ્ટેલમાં કારણ કે પેલા હોસ્ટેલ અપડાઉન કરે વાટમાં ગમે તે થાય જાયત પછી હુંને જવાબ
હા હેલો.
હા
અંદાજી અવાજ ઘગડે એમ લાગી રહ્યું
એવું લાગે રહું આહ હવા આવી એટલે
હા યાર હ ક ભા જોર જો્યોરથી ચાલી ધીરે ધીરે
તે ખબર હોનું
હા
અ ઠેઠ પે આઈટીઆઈથી પેલી સાઈટ ત સાથે જણાય એવી જ જોરમાં હવા આવે ને અને બે બે સિંગલ બોર્ડ તો હવા હમું જ લઈને જાય એમ
બ્રિજ ઉપર ને
હ બ્રિજ ઉપર તો ખબર એવ કે ફેંકાઈ જાય ફે
હા એ હ તો ભાઈ જ જો હતી વાગેરે
આમ પે વળાંક વળાક કેવી હવા આવે હે
હા ત ગાડી પર ચાલતા એમ લાગે
હાચી વાત
ઈ પુલી જળ હલે હલે હેમ લાગે હું
હા ભારે જોર જોર તો હવા વાગીરે નલ પાછી ગાડી
હા ને પેલી હ હતી પાછું
હે
ઉપર સલે તલ હ એ ના નમ નિશે ફેકા જે હેવું લાગે ખાલી ઓલાય એકલું પેલિંગ કરી મેલું
હમ
વેલ્ડિંગ નું
હુ વેલડિગ એલી હા યાર તો
ખાલી થોડી ખઈ જળે કરી મેલી ઓલા હડ
હા ટ્રેન હ ટ્રેન હારું બેેસલ કરીશંડી
હ
ન ઈ પાણ કઈ તયાર હું હાટલા જળ તો વાગવી પડી ખબર ની પટે કારે આયોજન કાય
સરલ વાતાવરણ વરસાદ આવે હવે એવું થાય જાય પાછ એટલી જરતી વાય રહે ને બધું કાઢ લી જાય
હા વાયરા વ જરા નત આવાના લાગ્યા.
હું ખબર
હમ
એ એક દિવસ છે ને પરમ દિવસ લાગે ભારે એમ વરાતા થઈ રહેલું હ ને બધું એમ મા હાથ તો નકળ ગયું તો રાહુલ ભાઈ કે હમારા હહીં પડી રહ્ય ને આપડે વરસાદ જ નહ હતો આમ
હ આજ હવાર માં કેવું થઈ ગયું દ લગભગ તે લેક્ચર મા આખું કાળડું થઈ રહેલું
હા રાહુલ ભાઈકેતમે કે ઈક હવન હવન કરો કે, તમારા અ વરસાદ લઇ જઓ. અમારા અ પડપડ કર્યા કરે એમ કે?
હા, તમારા તો હજુ પડી અસલ પડી ગયા, અમારા તો એવું નઈ પડી હજ.
તમારે જુનું હોય.
વરાઈ ગયા, પણ અમારે તો કહાર ન વરાઈ ગયા. અહી તો મકી હ પણ, અમારે તો ગાડા હવે થઈ ગયા, મોટ મોટી.
અત્યારે મારે હવે બધી નહીં થાય.
જમીન કમપ્લેટ થઈ ગઈ લે, લોકો ક આખી હલ્લે વાૈરાની.
ઓ એવી વાર જ નાની.
અમારે કેટલા આ વીસ-પચીસ દનથી જયા. ઓરિયાની, હા. હર પહેલે તમા બેગડી પડી.
હા.
હમ.
અમારે તો વચ્ચે બાકી તો, બીજે બધે પડી ગયે.
હા, બરાબર. નાની ખરજમાં પડેહી ભી જે ક.
આમ એટલે રાહુભાઈ, હમ, કેતીલા કે મક્કી ગાળ રહ્યામ, કેવ મોટી મોટી થઈ ગ.
હમ અરે બી હવી થ હ, મજું. આ હું જા. હ, હલો.
હા, અબલોડ બાજુ ની ને, હમ, તુલ તો પડી ગયેલો, વેલોતી માં ત ઓરાયું પણ નહી, એમ ઉનાળા જેવું હતું.
હ.
એઈ બાજુ તો ઓરાઈ ગયેલું, એ તો કેટલી મોટી મક્કી થાય ગયા.
હા, કઈને હ બળે બનાવક રહે.
ઓ તો બડાવ હોવ કઈ નઈ.
ટાઈમ બી થઇ ગયા, એ સામાનનેવ તૈયાર કરો.
એ હો કઈ ન.
એવું મારે બડાવું પડે.
એ હો બનાવી દે.
હા, દસ ફોન કરશે.